હા! હ! અરે હું એ હુ એમ કેતીતી કે અહીયે તો અભાવ સે તો પસ સાત બસની રાતે ખાવા બેઠાય ને એમ.
હા.
હમ. એવું છે.
હા ઈ મને ડકુ નો ફોન આવ્યો હતો ને તો ડકુ મને એમ કેતી થઇ કે આ છે ને હજી મહિનો દિવસ ચાલવાનું છે એમ.
હમ પછી?
પછી મેં કીધું કે ના અમે હતા ને ત્યા હુધી તો એણે એમ જ કીધું કે આજના દિવસનું જ છે એમ.
હમ.
તું ક્યાં હુંધી હતી ઠેઠ હુંધી હતી.
હમ છેલે ઓલા મેઘનાબેને ઓલા ના પૈસા લીધા ને પાન કાર્ડ ના.
હા.
તેમાં જો ને હું મેઘના બેેને લખવાનું કીધું તો તે નામ ને પૈસા નું નથી ઉઘરાવતી.
હા.
હા હુધી હું રહીતી છેલ્લે પાંચ જણા હતા. એમાં પાસો જણા લેવાય ગયું ને જણા લેવાય ગયું ને
હા.
હે પછી અમા બાલી કેતી કે મારે કે પાન કાર્ડ કઢાવશે તો હું ડોક્યુમેન્ટ લેતી આવું લાવવું હોય તો વેલા લાવજો પછી મે બેેન વહી જાય એમ. પછી એ કઈ આવી નહી હા
તો સી કેતી ત કે મારા કાકી હતા ને તો એ એમ કેતા કે આજના દિવસનું છે હવે એમ.
હા, હા.
આજના દિવસનું હું મહિના દિવસનું છે. જે સેલે સેલે કીધું તો બધા વાઈ ગયા ને પછી એમ. મે તું તો જાગન ખબર હશે તોતી થેટ હોતી.
ઠ પછી હું કાયકા પર મા મોડું થઈ ગયું હતું ને પાછી હું એમાં એવું છે કે મારે રસો. કપળ એમ કરવાની હોય કે નહી.
હા.
એ તો વરસાદ ના આવે એ પેલા મેંધું મારે રસોઈ કરવી હોય તો પછી મેં આ પાન. કાઢવાળાનું પૂરું થઈ ગયું ને.
હા.
મે મે મેને કીધું મેડમ હવે હું જાઉ તો ક કે હા તો ઓળું તો છૂટીશ એમ.
હા.
પછી હું વહી આવી હતી.
એવુંમધું ત્યારે કઈ વાત થય હોય તો એમ તને ખબર હ છે ત્યારે તમે તોઈ આવી. છો મારે મોડુ ઉ થતું તુ.
હમ એવું છે. હમ.
કઈ નાસ્તા ની કેવી કઈ વાત કરી. મેઘના બેને નાસ્તાની કેવી કઈ હા.
નહી એનાગર નાસ્તો. કરાવે છે કેમ કે કાલે કાલે પ્ર્રમ દિવસ ફોન માં વાત કરાવતા હતા ને.
હા.
હે તઈ એક. મ કોક માસી ને ફોન આવતો ને કે કે આ નાસ્તો એ કે નાસ્તા ના બધા પૈસા એ ડાયરીમાં લખે. કે નહી.
હા.
ક કા બેન ડાયરી વાસતા તા ને તો હું જોતી ત મે આ બધું લખી રાખે. તલા ગઈ એમ
હમ હા તો ઈ દકુ એમ જ કેતી થી કે મરકા કે એમ કેતા થાક પછી છેલ્લા દિવસે નાસ્તા કરાવશે બધાને ને
હમ સારું કેવાય ને ઈ બસો બસો રૂપિયા એમ તમારે પાન કાર્ડ નીકળી જાયએ
હા તો
હમ અઢી
ધકા, ધકા તો ખોટા ખાવા નય
હમ ધકાઈ ખાવાની
મારેય તે મે પાન કાર્ડ ને ઈશ્રમ કાર્ડ ને મેં બધું ગોઠવી લીધું છે. ઓલું પાલર નું ફોર્મેય ભરવા નતું ને એ ભરી દીધું.
હ પણ ઈ સારું થયું, તારે ટીંબી ધકાય નહી.
હા પછી અહીંયા એમ કે વાડીનું કામ હોય તો મારા પપ્પા ફ્રી હોય ન હોય એમ તો ભરાઈ જાય ને એમ
હમ હ પણ હમ બેનને હસ્તક ભરાઈ જાય
હમ
હમ
એવું છે. તે આ ફોર્મ ભરવાવામાં ઓટીપી હમ ઓટીપી મારે મેં ઓટીપી આજ બે દીધા છે.
મારેય બે વખત ઓટીપી માંગે બે થી ત્રણ વખત પછી ઈમેલ આઈડી વાપરે પછી તું જે નંબર વાપરો છો ને જે નંબર ચાલુ છે ને ઈજ નંબર દેવાના કેમ કે પછી કીટ આવે ને તો ઈ એમ કે ગોથે સડી જાય એમ
હા હા નહીં મે મારો નંબર તો આ શરૂ જ રહે છેવે મારો જ નંબર આપેલું છે આજ બે ફોન આવવા થાય ઓટીપી ના આધાર કાર્ડમાં મારા પપ્પા પપ્પાનો નંબર નાખો હશે ને તો મારા પાસેથી પછી ફોન કરીને ઓટીપી લીધી.
હ હ
ન્યજ જ તે પાર્લરે ને જ્યારે ત્યારે પણ હેર કટિંગ શરૂું હતું. હલો હલો હલો